હલો હા શું કરે
બસ કઈ નઈ આ વાંચ્યા કરતી છે આજે
હમા વાંચ્યા કરે હા પરીક્ષા આવે તેનું અમારી હ એક્ઝામ ની તૈયારી હ પતી ગેય હમણા બે દિવસ પેલા જ પયતી હા અમારે જરાક લેત ચાલુ કયરી હ પેપર મસ્ત પૂસેલા હતા હારા માકસ આવ હે
હા તમારે કેટલા માર્કનુ પેપર રેય હ આમ એટલે પેલા એસી માક પેલા ને વીસ માક હાજરી ના હે કે
હમ.
હા હા
ચા પીધી કેની અસાાઈનમેન્ટ તો લખી કાઢેલા બે બાકી છે.
હા હા અમારા બી થઈ જ ગયેલા છે, ત્રણ અનમેન્ટ લયખા અને એટલા લાંબા લાં
હમ હ તે ચાવાનું હો ની ગમે એટલે આખો જ લખવા પડે
હા એજ કે ની લખી ની રેવાયને કેટલો ટાઈમ લઈ કેટલો ટાઈમ લઈ પરમ દિવસ આપવાનો છે પાહો
આપનો છે પાહો આપ્પા નું કે અમારે તો અડદા લીલીધા છે ને અડધા બાકી છે.
હમ્મ.
અમારે બધા હાથે લેય એટલે બધા હાથે લખીને આપવા પડે એવુ એ હાર પડે દરોજના કે એક લઈ તો લે જવાનું હો વજન હો લાગે કે ની એટલે હારું હ એજ કેની બધા સબજેકના
તારીખ કરે કે હા ચાલ આ તારીખે લેવાના છે, આપડે અસાઇનમેન્ટ એટલે બધા લઈને આ
હા એતો હું કેય ચાય માય પીધી કે મેન સેમ કયારે મે ની ખામ હ પીધી એક્ઝામ. કે એક્ઝામ બીજી તીજી બારી
એવું.
ઓગનતીસ થે ગેય બે
હા એજ ત આ
હમ ટાઈમ હો બો એનાલીસ્ટ વાંચવાનુ હો બાકી હે.
એવું થયુ થાય ત એવુંજ થાય એવુંજ થાય
એટલું બાકી હજુ તો વાચવાનું તમારી ક્યારે
હે.
જે મેન એક્ઝામ આવ આવતા મહિનાની છેલ્લી તારીખે ત્રીસ તારીખ
છેલ્લી તારીખે છે, ત્રીસ તારીખે હારું તો તમારે વાંચવાનો ટાઈમ હારો
હા ટાઈમ મલે મલે વાચવાનો ને ટુશન બી ટુશન લીધેલુ કેની તું એ
સિંહ લીધેલું
હમ અમે ટ્યુશન લીધેલ એટલે પાહુ ટુશન જવાનું હોવરમાં પહી પાહુ જવાનું એમ એટલે આવડાહન થઈ જ રહી પહી ટ્યુશન નું લેસન કરવાનું રેય કરી લીધે તો પછ સર બીજા દિવસે ખીજવાય કે કેમની કરી લાવેલા તમે
હમ્મ, હમ્મ
કોલેજમાં જામ ને જામ
દરરોજ જાતિ હ ને
નહી કોઈ કોઈ દિવસે
ની કોઈ કોઈ
. હમણાં તો હા
હા
બહુ રાખે અમારી કોલેજ માંથી તમારે
હ મારે હરાખે ઉજવતા હે ને પણ
હા અમે જય ને હ પેલા સાડી ડે રાખે ગરબા ડે રાખે
હમ્મ, હમ્મ
અમે તો કોલેજમાં તો પેલું ફ્રેશસ પાર્ટી હ ફ્રીશર્સ પાર્ટી માં તો બ મ જા ડીજે વાળું રાખેલું પછી તે દિવસે બી ગરબા વાળું ફ્રી ડાન્સ કરે
અમારે હ ત્યારે તો રા ખેલું હતું કે પેલા ફર્સ્ટ યરમાં હતા ત્યારે રાખેલું હમણાં બે ત્રણ વર્ષથી તો રાખતા જ ન મને ખબર નહી કેમ પરવાનગી જ ની આપે
અમારી અમારી હજ અમારી કોલેજ રાખ
અમારી કોલેજમાં તો રાખી એટલે કે મજા આવે તો કોલેજમાં તો
અમારે કોલેજ ના પ્રોફે
અમારા કોલેજ ના પ્રોફેસર બ હાર બધા એટલે હમ્મ
ની બ લુ એક્ઝામ આવે તો અમને બધું નોટ્સ આપે પહી સિલેબ
પછી સિલેબસ બધ બતાવી જ દઈએ મારી કોલેજમાં તો હમ્મ સારું તમારા પ્રોફેસરું કઈ કેય જ ની તે હરુખુ
એવું એવું થઈ નોટસ નેવી આપે તમને તો પહેલે
માારું અમને તો કોલેજ હ સારું કેવાય અમારી કોલેજમાં તો
પ્રોફેસર પણ તો હરકું ચલાવે જ ની ને ચલાવે એક્ઝામ આવે તે પેલા તો સિલેબસ પતેલો ની
હલો હલો . હાલો હાલો